હલો
હા કેમ છો
બસ મજામાં તમારે અહીંયા વાતાવરણ કેવું છે બધું.
આજે તો વાતાવરણ કાલે રાત છે ને બહુજ વરસાદ છે. એટલે અત્યારે તો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને વરસાદ પણ જરૂરી જ છે તો આપણેે ખેતી અને આ બધા જે વિસાણો છે. તેના માટે એ લોકો ના માટે સારું છે.
હા સાચી વાત કીધી કે આ વરસાદ જો નથી પડતો કેટલા એક મહિનો લેટ છે વરસાદ એના લીધે ખેડૂતો કેરની રાહ જો હોય છે. કે વરસાદ પડે તો અમે વાવેતર કરીએ. વરસાદ જ્યાં સુધી ના પડે ત્યાં સુધી એ લોકોનું આપણે હમણાં તો ખાસ કરીને આપડે એમ કે ભાત રોપાઈ તો ભત જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી એ લોકો જે લોકોની ઘર ખેડૂતમાં મોટર ના હોય. બોરવેલ ના હોય એનાથી જે પાણી ના લેતા હોય એ લોકો તો આખું જ વરસાદ પર એ લોકો આધારિત હોય તો વરસાદ ના પડે તો ખેડૂતોની જીવનમાં એમ કે ને અંધારું જ જેવું હોય. કે લોકોથી ના કઈ બી વાવણી થાય કે કઈ બી ના થાય તો એ લોકોને આ સૌથી બધું જ વસ્તુ તુ એ લોકો ન વરસાદ પર નિર્ભર કરે છે. તો આમ વરસાદ પડ્યો તો એ લોકો માટે એટલું સારું લાગે છે ને હમણાં તો
હા ના ના તમારી વાત એકદમ સાચી કેમ કે આપણા દેશ છે ને કૃષિ પ્રધાન દેશ છે. અને આપણા જે ખેડૂતો છે તે વરસાદ ઉપર બહુ નિર્ભર છે. હવે બહાર ના દેશોમાં તો શું કે એ લોકો છે ને બધા નવા નવા ટેકનોલોજી વાપરે અને પાણી અને વરસાદ નહી પણ પડે. તો પણ એ લોકો એ લોકો ન વાવેતર બધું ટેકનોલોજી વાપરીને એ લોકો કરે છે પણ હજુ આપણા બળદ દેશની અંદર આટલી બધી ટેકનોલોજી વિકસી નથી કે ખેડૂતો એ બધું કામ કરી શકે તમે આ જે ધરમપુર સાહેબ ની એ બધું જસો. તો આપણા જે ખેડૂતો છે તે હજુ પણ એકદમ એટલે એકદમ જૂની પદ્ધતિ થી જ હજુ પણ ખેતી કરે છે. એ લોકો પાસે કોઈ ટ્રેક્ટર કે આ બીજ રોપવા માટેના મશીન અને જયારે ફસલ તૈયાર થઈ જાય છે તો એના કાપવા ના મળશે એવું બધું કઈક નથી. ું એ લોકો પોતે બધું હાથેથી કરે છે એટલે આપણા દેશની અંદર આ જે ખેડૂતો છે તેની એમ જોવા જઈએ. તો એ લોકો આપણને બધું પૂરું પાડે છે અનાજ ન એ બધું પણ એ લોકો ન આપડ જીવન જોઈએ તો જીવન તો એ લોકોનું એટલું કઠિનાઈ ભર્યું હોય છે. એ આખો દિવસ એ લોકો મહેનત કરે છે અને આ બધું ઉભાવે છે પણ જયારે વેચવા જાય છે. ત્યારે એ લોકોને એટલો એનો ભાવ મળતો નથી. અને જો બવ વરસાદ પડ્યો. અને એ લોકો ના પાક ને નુકસાન થઈ ગયો. એ બિચારા લોકોનો તો એકદમ બૂરો હાલ થઈ જાય કે શું કરવો કેમકે સરકાર પણ કઈ એનો- એ આપતા નથી પૈસા પાછા અને આપણા દેશની અંદર એવી કોઈ સિસ્ટમ નથી. કે જે આપણે ખેડૂતોને મદદ કરી શકીએ. એટલે ખેડૂતો જે આપણા માટે આટલા બધા મહત્વના છે. પણ એની સ્થિતિ જોઈએ- તો આપણને થોડું દુઃખ થાય. તમારું શું કેવું છે?
સાચી વાત છે કે તમે જેવું કહો કે- એ લોકોનો જયારે બહુ વરસાદ પડે ત્યારે આપણે જોઈ છે. ગુજરાતમાં જ કે અહીંયા મગફળીના પાક હોય છે. પછી આ કપાસ ના પાક હોય છે. તે જે રોપેલા હોય આ વરસાદના લીધે- બધું પાણીમાં આખા સૂઈ જાય એટલે ખુબ બગડી જાય સડી જાય છે. તો એના લીધે એ લોકોને બહુ જ નુકસાન થાય. ને એ બધું એ લોકો ગવર્મેન્ટ સબસીડી આપે છે. પણ એ લોકોને એ વસ્તુ પોહોચતી નથી. ને ખેડૂતો- તો શું કરે હવે કે લોન લઈને પછી એ લોકો ખેતી કરે છે. તો એ લોકોને અગર એ લોકોનું પાક જ બગડી ગયું હોય- તો એ લોકો એ લોન ક્યાંથી ચૂકવે- અને અગ આપણા સરકાર એટલા પણ એમ કે ને દયાળુ નથી કે એ લોક કો એનું એ લોકોની લોન માફ કરી દે- તો એ એ લોકોનું સૌથી મોટું નુકસાન છે. કે વરસાદ વધારે પડે તો ભી ખરાબ અને સા અ વધાર ઓછી માત્રામાં પડે તો એ લોકોનો પાક નથી થતો. એટલે એ લોકોનું જીવન તો એટલું મુશ્કેલ છે. ને બિચારા આખો આખો દિવસ પરિશ્રમ કરતા હોય ખેતીમાં. કે આગન એ લોકો તો આમ કે ને કે આખો દિવસ ખેતી માં જ હોય છે. ઘરે એ લોકોને તો ખાલી રાતના જ જવા મળતું હશે ને- જો એમાં ભી કોઈ સાપ કે કઈ બી જીવજંતુ જો લાગી ગયો હોય તો એનો ઉપર એ લોકોએ કેટલો ખર્ચો કરવા પડે છે. ને એનું એનાથી એ લોકો એ લોકોના બાળકોને- ભણાવે છે કેટલું બધું કરે છે. ને એ લો બાળકો બી ભણવા માંગે છે પણ- જયારે ખેતી જ એ લોકોની સરખી ના થાય તો બાળકો ક્યાંથી ભણશે એ લોકોના. ને આપણે કે તમે જેમ કીધું કે એવી કોઈ સિસ્ટમ નથી. કે આપણે એ લોકોને ડાયરેક્ટ થી મદદ કરી શકીએ ને એ લોક કો જ્યારે ખેતીનું વસ્તુ એ લોકોનું વેચવા જાય છે. ત્યારે એકદમ મુદ્દલ ભાવે એ લોકો વેચે એટલે જો એ લોકોને- સો કિલોનું એ લોકોને- કેટલું ઓછું મળે કિલો પર એને બે કે ત્રણ રૂપિયા મળે. જ્યારે કે આપણેે જ એજ વસ્તુ જો આપણે માર્કેટમાં લેવા જઈએ તો કેટલું મોંઘું મળે છે. તો આપણને એ લોકોથી આપણા સુધી આવતા આવતા- એનું એટલું બધું ભાવ વધી જાય છે. કે આપણને એમ લાગે કે ખેડૂતોને તો આ પૈસા મળતા જ નથી. તો આ બધા પૈસા જાય ક્યાં? પણ આ બધું એ લોકો અહીંયા ત્યાંથી- બધું એક જગ્યાએથી બીજા જગ્યા આવતા આવતા એટલું બધું મોંઘું લાગે- એટલી બધી ટેક્સ લાગે છે. પણ એ ટેક્સ નો ભાવ તો ખેડૂતોને મળતો જ નથી એ બધું. તો સરકાર પાસે જાય છે. અને સરકાર બી એટલા ઓછી કિંમતમાં એ લોકો પાસેથી વસ્તુ લઈ લે છે. દાણા બજાર માંથી નેમ. તો એ એ લોકોનું બહુ ખૂબ જ મોટું નુકસાન છે શું કહો તમે.
ના એકદમ તમારી વાત સાચી છે. કેમકે એવા કિસ્સા પણ મેં સાંભળ્યા છે. કે નાસિક અને એમાં જે ખેડૂતો. તમે ત્યાં ને એ બધાની જ્યાં ખેતી કરો છે. નસિક ની અંદર તમેટા છે પછી. જમરુક એ બધાની ખૂબ ખેતીઓ થાય છે તો. સરકાર જયારે એ લોકો ન. તમેટા એનો એ લોકોને ભાવ નથી આપતી ને તો ખેડૂતો પોતાના. ખેતરોને એ લોકો એના પર ટ્રેક્ટર ફેરવી રે છે નહી તો ટ્રકો ટ્રક. એક ટમેટાને એ લોકો ફેંકી દે છે. કેમકે આટલું મહેનત એ લોકો એ કર્યું હોય અને એ લોકોને પૈસા જ નથી મળતા. એક કિલો અને બે કિલો એ લોકો ટમેટા નો ભાવ આપે છે. તો બિચારા ખેડૂત ને શું. કરે એ લોકો એ લોકોએ કેટલા મહેનત થી ખેતી કરી હોય ટમેટાની. અને પછી બજારમાં એ લોકોને બે ત્રણ રૂપિયા મળતા હોય. તો એમ કે છે કે અમે સુખાન મહેનત કરીએ આ બધા તમે તને. ત્યાં માર્કેટમાં લઈને વેચવા કરતા તો અમે એના પર ટક્ટર. ફેરવી દઈએ તો અમને સારું એવી રીતે આપડણે જોયું છે. કે મહારાષ્ટ્ર અને જે એકદમ અંદરના જે વિસ્તારો છે. ત્યા ખેરી તો કામ કર છે. જારે વરસાદ નથી પડતો ત્યારે કેટલા ખેડૂત. આપે સાંભળ્યું છે કે એ લોકો સુસાઈડ કરે છે. કેમ કે બિચારા લોકો એ લોન લીધી હોય. વરસાદ પડતો નથી એમનો પાક થતો નથી. એટલે એમની પાસે લોન ભરવાના. પૈસા હોતા નથી એટલે એમની પાસે કોઈ વિકલ્પ. નથી બચતો અને એ લોકો એ લોકોની જિંદગી તૂંકાવી રે છે. બિચારે એ લોકો શું કરે એને એ લોકો ના. જે છોકરાઓ હોય છે તે પણ એ લોકો રખડી પડે છે. કેમકે બાપ એ તો ખુદખુશી કરી નાખે. પણ હવે છોકરાવાનું તું એટલે આ બધું આપણેે જોવા જઈએ કે ભલે. આપણા ભારતની અંદર આપણે એમ કહીએી કે બહુ વિકાસ થઈ રહ્યો છે. અને બે બધી નવી ટેકનોલોજી આવી રહ્યું છે. પણ આપણા જેવા મિડલ ક્લાસ અને જે એકદમ. નીચલી વર્ગો છે ને તેને કોઈ ફાયદો થતો નથી. એમાં જો આપણે આપણા ખેડૂતોની રક્ષા ના કરી શકીએ. અને એ લોકોને જો આપણે સારું જીવન ના આપી શકીએ. તો પછી એ શું કામનો છે આપણો દેશ. કે જ્યા આપણે જે આપણને અન્ન આપી રહ્યા છે. તેલોકની જિંદગી આટલી કઠિન હોય છે અને. આપડે તો પણ ધરમપુર ને એ સાઈડ જઈએ. તો ત્યાંના ખેડૂતો એટલા એ એટલા સારા. દિલ ના હોય છે કે વાત ના પ છો આપડે. એ લોકો ની સાથે વાત કરીએ અને એ લોકોને આપણેે એમ કહીએ. કે કાકા અમને જરા રોટલો અને ચટણી ખવડાવશે? તો એ લોકો હોશે હોશે આપણને ગરમ ગરમ બન બનાવીને એટલું પ્રેમથી એ લોકો આપણને જમાડે છે. કે જે લોકો પાસે પૈસા નથી પણ એ લોકો મહેમનો તો આવે છે ત્યારે એ લોકો એટલા ખુશ થઈ જાય છે. અને એ લોકના ઘરમાં જે હોય ને તે આપણને પ્રેમથી બા બનાવીને તાજું બનાવીને ખવડાવે છે. કોઈ પણ દિવસ એ લોકો ના પાડતા નથી આ તો મારો ખુદનો એ અનુભવ છે કે અમે જયારે આવી રીતે વરસાદની સિઝનમાં ધરમપુર સાઈડ બો બધાં વોટરફોલ હોય છે. તો ત્યાં અમે જઈએ છે ને. અને કોઈક વાર આપડે એમ કહી ને કાકા. જરા ખાવાનું આપણે તૈયાર કરી આપશો તો એ લોકો એમ કે હા હા, દીકરા. ચાલો થોડો અડધો કલાક અમને આપો અમે તૈયાર કરી દઈએ છે. તો સરકારે આ ખેડૂતો માટે કઈ કરવું જોઈએ તમે શું કો છો?
સાચું સાચું, તમારી વાત એકદમ જ સાચી આપણા અહિયાંના ખેડૂતો ખુબ જ દ દયાળુઓ અને એકદમ પ્રેમળ ભાવ સંભાવના છે એ લોકો જે હોય ઓછું કમાતા હોય કે કઈ બી હોય. પણ એ લોકોના ઘરે કોઈ બી હોય મહેમાન આવેલા હોય. તો એનો અને કે દિલ ખુશ કરીને ખ જમાડે છે. કોઈ દિવસ આમ નારાજ કરીને નથી મોકલતા. અને એ લોકો ભલે મુદ્દલ ભાવે તો મુદ્દલ ભાવે. પણ જે આપણેે એમ કે ને એ લોકોના ઘરના માટે જે કાઢે એમાંથી પણ એ લો ખાવાનું આપણને આપી દે છે તો આ ખેડૂતોને જીવન આ પર વાત કરીને તમારા સાથે મને ખૂબ જ આનંદ આયો. ચાલો તો ફરી આપડે કોઈ નવી ટોપિક પર વાત કરશું હને. આવજો.
આવજો.